હલો
હા મારો અવાજ સંભળાય છે. ને તમને-
હા મારો અવાજ આવે છે તમને-
હા તમારો અવાજ મને એકદમ ક્લિયર આવે છે.
હા તો આજે આપડે પ્રિય ક્રિકેટર વિશે વાત કરીએ-
હા બરાબર છે ક્રિકેટ એક સારો ખૂબ જ વિષય છે. કેમકે જે છે ક્રિકેટ રમ જોવી પણ મને પણ ખૂબ જ ગમે છે. એમ-
હા- મારું પણ એ પ્રિય રમત છે કે મને પણ ક્રિકેટ સૌથી વધારે ગમે છે. તો આજે આપડે મારો ફેવરેટ ક્રિકેટર એમ એસ ધોની વિશે વાત કરીએ-
હા બરાબર છે. જ્યારે આપણે જે છે એ એ હા બોલો?
હા તો આજે ઈન્ડિયાની- મેચ ચાલી રહી હતી બીજા જે- ઓ ઇંગ્લેન્ડ વાળ જોડે- તો મેં વિચાર કર્યું કે મારા ફેવરેટ ક્રિકેટર જે છે. એમ એસ ધોની - એના વિશે હું કઈક વાત કવ તમને તો એના વિશે હું કઉ તો એ એમ એસ ધોની- એ મારા પ્રિય ક્રિકેટર છે તેઓ- સૌથી અને સફળ કેપ્ટન પણ છે. અને તેમનો જન્મ એ સાત જુલાઈ- નર્વર્સ થયો હતો- અને એમનો બર્થ ડે હમણાં જ જુલાઈમાં જ ગયો હતો. અને એ ના વર્ડન દિવસે મેં સ્ટોરી પણ રાખી હતી અને એ દિવસે મેં ખુબ જ આનંદ- પણ હતી-
હ
અને એનો જન્મ ઝારખંડ ના રાંચી માં થયો હતો-
હા તમારી વાત એકદમ સાચી અને મહેન્દ્રસિંહ ધોની જે છે. એ પણ ખૂબ જ પ્રિય ક્રિકેટર છે. કે તેઓ ભારતના સૌથી સફળ કેપ્ટનો જે છે એમાંના- એક માનવામાં આવે છે અને એમનો જન્મ જે છે? ઝારખંડના રાંચીમાં થયો હતો અને એમને સારી એવી ક્રિકેટમાં જે છે કારકિર્દી- ની શરૂઆત કરી હતી તો એ શરૂઆત કેવી રીતે કરી હતી એના વિશે- પણ હું તમને થોડું જણાવું- કે શરૂઆતમાં તેઓ જે છે રેલવેમાં ટિકિટ કલેક્ટ- -ક્ટર તરીકે પણ કામ કરતા હતા. પછી પોતાની મહેનત અને પ્રતિભાના આધારે ભારતીય ક્રિકેટ- ટીમમાં પણ એમને સ્થાન મેળવ્યું હતું એમ-
હા તમે સાચી વાત કીધી- કે પેલા એ ક્રિકેટર બનાવના પહેલા એ અ ટિકિટ કલેક્ટ કર હતા અને પછી એમને થયું કે મારે ક્રિકેટ લાઈનમાં જવું છે એટલે પછી એ એમાં આગળ વધ ત્યાં અને તેઓ વિકેટ કીપર નું બેટ્સમેન વિકેકી પણ બેટ્સમેન હતા અનેમને ક્રિકેટ ઇડિયામાં એતી વખત પહેલા એ વિકેટ કીપરનું સ્થાન લીધું હતું તો એમાં એ બેસ્ટ હતા અને આગળ જતા એમને જયારે બેટ્સમેનને સ્થાન લીધું તો ત્યારે એમની બેટિંગ પણ ખુબ જ સારી એવી હતી અને કિપિંગ તો ખુબ જ ઝડપી અને બેસ્ટ હતી એમના જેવું કોઈક બેટ શાંત તને જવાબદારી પૂર્વ આજ સુધી નથી મેં જોયું અને ધોનીને કેપ્ટન કોલ પણ કહેવામાં આવે છે
હા તમારી વાત એકદમ સાચી કે ધોનીને જે છે કેપ્ટન કુલ તરીકે ક્યા કહેવામાં આવે છે કારણ કે જે છે એ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેઓ શાંત રહેતા હતા અને સમજદારીથી નિર્ણય લેતા હતા એટલે એમની કેપ ટનશીપ જે છે ભારતમાં જે છે ઘણી મોટી સિદ્ધિઓ મેળવી હતી જેમકે જોઈએ કે બે હજાર સાત થી ટી ઓ વર્લ્ડ કપ ટી ટ્વેન્ટી જે વર્લ્ડ કપ હતું અને બે હજાર અગિયાર માં વન ડે વર્લ્ડ કપ હતું અને બે હજાર તેર થી ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી એમ
હા તમે સાચી વાત કીધી કે તેમણે ઘણા એવા વર્લ્ડ કપ ને એવા બધા જીત્યા છે અને બે હજાર અગિયારમાં વર્લ્ડ કપની ફાઈનલ માં તેમની ઇંગ્લિશ આજે પણ યાદગાર છે મને હા અને તેની જીત આપણને શીખ્ આજે પણ દરેક ક્રિકેટ પ્રેમીઓ ના દિલમાં છે જે લાસ્ટ બોલ પર એમણે માર્યો હતો એ ખુબ જ યાદગાર હતો અને ધોનીની બેટિંગમાં તને સૌથી વધારે શું ગમે છે?
હા, મને ધોનીની બેટિંગમાં જોઉં તો એમની ધીરજ છે છે મેજને અંત સુધી લઈ જવાની જે કળા છે અને જરૂર પડે ત્યારે જે છે મોટી હીટ મારવાની ક્ષમતા એ બધી જ વસ્તુ જે છે ધોનીની બેટિંગમાં બહુ સારી એવી આપણને જોવા મળે છે
હા તમે સાચી વાત કજો કે જે એમએસ ધમ છે ખુબ જ શાંતિથી અને એકદમ કાવ્ય ને કારકિર્દી મે સફળ વ્યક્તિ છે એ હંમેશા એમની કેપ્ટનશીપમાં ઘણા બધા એમને વર્લ્ડ કપને બધા જે આ અને આઈ પી એલ માં પણ એ ખુબ જ સારા એવા છે એમ સી એસ કે ની ટીમથી રમે છે. અને ખુબ જ એમને પાંચ ટ્રોફી આઈપીએલ ની પણ જીતી છે તે ખુબ જ સારું કેહેવાય અને હું કહું ની કીપિંગ ની વાત તો એમને રેકોર્ડ પણ તોડેલો છે. એમનો ખુદ ન કે ફાયર સ કપિંગ ન અને ખુબ જ સારી વસ્તુ છે કે આજ સુધી એમની જે કીપિંગને આજ સુધી જોઈ નથી અને મેં જારે નાની હતી ત્યારથી જ એમની ફેન છું મેં અને મારા પપ્પા એની બધી મેચો જોતા સાથે મળીને
હા એટલે તમારી વાત એ ખુબ જ સારી છે કે તમે એમની જોયું અને વિકેટ કિપિંગમાં પણ તેઓ ખૂબ જ ઝડપી હતા એમ અને ધોની પાસેથી આપણે જોઈએ તો ઘણું શીખવા મળે છે જેમ કે શાંતિ છે. વિશ્વાસ છે આત્મવિશ્વાસ કેવી રીતે રાખવો ટીમવર્ક કેવી રીતે કરવું નેતૃત્વ ક્યારેય હાર ન માનવી જોઈએ એવી ઘણી બધી વસ્તુ જે છે એ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે એ અને તેઓ પોતાની સફળતા જેનો શ્રેય જે છે એ હંમેશા એમની ટીમને આપે છે એજ સાતા સાચા નેતાની ઓળખ માનવામાં આવે છે તો ધોની જે છે કઈ આઈપીએલ ટીમ સાથે રમે છે એ મને જણાવશો
હા તો ધોની જે છે એ ચેન્નાઈ સુપર કમ કે જાય છી કે્યા કેહે છે એ ટીમથી રમે છે અને એ સૌથી લોકપ્રિય ખેલાડી અને લાંબા સમય સુધી કેપ્ટન રહ્યા છે
સીએસકે ના ચાહકો તેમને થાલા કહીને પણ બોલાવે છે અને ઝાલાપુર રીઝન એક ટ્રેન્ડ પણ વધારે ચાલી રહ્યું છે કે જયારે કોઈ બી મેચ ન કઈક બી એવું હોય તો જયારે પણ નંબર સેવન આવે તો બધાને એમજ ધોની થાલા એ જ નામ યાદ આવે છે
હા તમારી વાત એકદમ સાચી તેઓ મોટી સફર જે છે એ પછી ખૂબ જ નમ્ર અને શાંત સ્વભાવના હોય છે અને યુવાનોઓ માટે જે છે ધૂની એક પ્રેરણા સત્રોત છે કારણ કે તેમણે સાબિત કર્યું હતું કે નાના શહેરમાંથી પણ મહેનત અને આત્મવિશ્વાસથી વિશ્વ સ્તર સુધી પહોંચી શકાય છે એમ તો આપણે જોએ કે ધોનીની જે છે ઘણી બધી એવી વાતો હોય કે જે આપણને ગમતી હોય છે કે મુશ્કેલ સમયમાં પણ તેમનો શાંત રહેવાનો જે સ્વભાવ છે અને યોગ્ય નિર્ણય લેવાની જે ક્ષમતા છે એ ખૂબ જ સારી છે એમ
હા સાચી વાત તમ કીધી અને તેમ મને તેમની સાદગી અને ટીમ સા માટે રમવાની જે ભાવના એ ખુબ જ ગમે છે તે હમેશા ભલે છેલ્લે કોઈ વાર બેટિંગ કરવા આવતા હોય છે એમ મતલબ કે છઠ્ઠા અને સાતમા સ્થાને પણ એ મેચને એન્ડ સુધી લઈ જાય છે અને મેચને જીતાડીને રહે છે એટલે કેટલી વખતે એને મેચ ફિનિશર તરીકે પણ કેહેવામાં આવે છે તો એ ખુબ જ સારું કેહેવાય છે કે એમ એસ ધોની ના એવા ઘણા બધા નામો છે જેમ કે માહિ છે થાલા છે કેપ્ટન કુલ છે થાલા ફોર રીઝન એવા ઘણા નામોથી એમને ઓળખવામાં આવે છે અને એના ફેન્સ પણ એમનું ખુબ જ માન કરે છે ભાલે એમણે અત્યારે ઈન્ડિયન ટીમથી રિટાયરમેન્ટ લઈ લીધું છે વન ડે માંથી અને ટી ટ્વેન્ટી માંથી પણ એમના ચાહકો હજુ પણ ઓછા નથી થયા એમના એટલાને એટલા વધારે છે અને લોકો એમને ખુબ જ પસંદ કરે છે અને હાલમાં તો એમ એસ ધોની બી ઝનેસ માટે પણ ઉતર્યા છે એ વચમાં પારુલ યુનિવર્સિટીમાં પણ આવ્યા હતા અને પારૂલ યુનિવર્સિટીમાં એમનું એક સ્ટેચ્યુ પણ બનાવામાં આવ્યું છે કે જે એમએસ ધોનીને યાદગારમાં હંમેશા રહે. અને લોકોને પ્રભાવિત કરે અને લોકોને એમને જેમ પ્રભાવિત થઈને આગળ વધે મળી.
હા તમારી વાત એકદમ સાચી છે અને હું તો એટલુંક કહીશ કે જે છે એ ધોની પાસેથી એમનું નેતૃત્વ અને ધીરજ જે છે. શીખવી જોઈએ એમ અને અંતમાં ધોની વિશે જો એક સુંદર વિચાર કવ તો મહેન્દ્રસિંહ ધોની જે છે ને એ માત્ર એક મહાન ક્રિકેટર જ નથી. પરંતુ એમનું શાંત નેતૃત્વ મહેનત અને નમ્રતા જે છે. એ એક જીવંત ઉદાહરણ તરીકે માનવામાં આવે છે અને ધોનીએ જ આપણને શીખવ્યું છે કે સાચો ચેમ ચેમ્પિયન જે છે એ એ જ માનવામાં આવે છે કે જે જીતમાં નમ્રતા અને હારમાં પણ શાંત રહેતો હોય એટલે આજે આપણે જે છે ધોનીના જે વિશે પણ ખૂબ સારી વાત કરી અને આનંદ મેળવ્યો. અને જે આ બધા ક્રિકેટરો હોય છે. એમના પણ જો આપણે એમના વિષય ઉપર પણ આપણે ખૂબ જ સારી એવી ચર્ચા કરી તો તમને છેલ્લે તમે ક્રિકેટર વિશે બે લાઇન જે કહેવા માગો ખાસ કરીને તો એ શું હશે?
હા તો એજ છે કે મહેન્દ્રસિંહ ધોની ભલે અત્યારે નથી હાલમાં રમતા પણ મારું એમના છે પ્રેમ છે જે કઈક બી છે ફેન્સ નો. એ મારું ક્યારેય ઓછું નથી થશે. મેં હંમેશા એમની ફ્રેન્ રહીશ અને એમનાથી મને ઘણુંવું શીખવામાં પણ મળ્યું છે. તો આજે આપડે ઘણીવી સારી વાત કરી. હા તો આપપડ જ ફલી મળીશું